હા મજામાં તમે કેમ છો?
બસ એકદમ મજામાં કેવું ચાલે છે?
બસ ફાઇન તમારે કેવું ચાલે છે?
એકદમ સારું જ ચાાલે છે બધું વ્યવસ્થિત.
અચ્છા. તો આજે હું તો ટીવી જોતી તી તો ત્યારે મને યાદ આવ્યું કે આપણે જૂન જ જારે નાના હતા ત્યારે આપણે કેટલી મસ્તી કરતા અને ત્યારનું આખું આપણું જીવન જ અલગ હતું.
સાચી વાત આપણેં નાના હતા ત્યારે એટલી બડી મસ્તી કરતા હતા કે જેની વાત નહી પૂછો આપડે પહેલા આપણે નાના હતા ત્યારે આપણને પેલું એટલી મજા આવતી આપણે આપણને રમવાની મજા આવતી હતી આપણને એકબીજા હાથે.
હમ્મ સાચી વાત છે આપડે નાના હતા ત્યારે આપડે ખાતા પીતા ઊંઘતા રમતા બસ ને હવે મોટા થયા ત્યારે આપડે કેટલું બધું કામ કરવું પડે છે.
જ્યાર નાના હોય ત્યારે ત્યારે આપણને એટલું કે આપડે એ વખતે આપડે બાળક હતા પછી આપડે હવે મોટા થાય ત્યારે આપણા પર હવે બધી જવાબદારી બધી આવી ગઈ આપણા પર બધી નોકરીને બધું.
સાચી વાત છે આપડે જયારે નાના હ તા ત્યારે આપ પડે ગામડામાં રેહતા હતા ત્યારે બધું કેટલું ફ્રેશ એર ને બધું કેટલી હતું તો ત્યાં આપણે એકદમ શાંતિથી રેતા.
એ તમે જુઓ કે ભઈ ગામડાને શહેરનું જીવન તો તમને કેવું ને કે ગામડામાં જે એટલી મજા આવી એટલી શહેરમાં લગભગ મજા બહુની આવે કારણ કે તમે ગામડામાં જો ગામડામાં એકદમ તમને એકદમ પેલું ખુલ્લી હવા મળે આપડે ગામડાના લોકોને તમે જુઓ તો એકદમ એકદમ જાણે પેલું શું કહે કે જાણે એકદમ પેલું પ્રેમાળ હોય એ લોકોનો સ્વભાવ એકદમ એકદમ પ્રેમાળ હોય એ લોકો હાંજે મસ્ત જમી કરીને બહાર બધા બેહે એકબીજા હાથે વાતચીત કરે અને તમે શહેરમાં જુઓ તો શહેરમાં બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હોય બધા બધા પોતપોતાના ટાઈમે જ નોકરીએથી આવતા હોય પછી જમી કરીને બધ ધા આંટો મારવા જાય ગામડામાં કેવું હોય કે ભઈ તમે જુઓ કે ભઈ લોકો એકબીજા હાથે બેહીને ખાય રાત્રે વહેલાં હુંઈ જાય હવારે વહેલાં ઉઠે.
હા આપડે જ્યારે શહેરમાં જઈએ ત્યારે શહેરમાં આપડે ખાવાનું બી કેવું મળે છે કે બધું ઓર્ગેનિક નથી હોતું અને બધું કેમિકલ્સ વાળું હોય છે જયારે આપડે પહેલામાં જોઈએ ગામડામાં તો બસ એટલું બધી તા જી હોય છે બધી અ વેજીટેબલ્સને કે સીધું એ લો કો ખેતરમાંથી પણ ખાય છે કાઢીને ને અહિયાં શહેરમાં તો કેટલા દિવસનું જૂનું હોય કેવી રીતે બનાવ્યુ હોય કેટલા કેમિકલસ વાડુ હોય કોને શું ખબર ને બીજી વસ્ તું એ કે ગામડામાં જયારે આપણે રેતા ત્યારે આપડે એકદમ ટેન્શન ફ્રી રેતા હતા.
ને અહીંયા આપણે શહેર માં આયવા ત્યારે ને ગામડા કેટલું બધું અલગ હોય છે સો ટકા તમે ગામડામાં તમે જુઓ ઓ વહેલી સવારે ચાર પાંચ વાગે એટલે તમને તમને તમને કુકડો છે, પછી ચકલી છે, એના તમને અવાજ હભંળાય બધા એટલે તમને શહેરમાં એટલો અવાજ ત હાભળવા નથી મળતો.
સાચી વાત છે આપડે પાણી બી શહેરમાં જોઈએ તો આપડે બધે બહાર થી મંગાવીએ છે એ જયારે આપડે ગામડામાં જોઈએ તો આપડે અ ઘરે કૂવો હોય છે નજીક ઘર ના નજીક ત્યાથી કાઢીને લઈ લઈએ છે.
સો ટકા ગામડામાં તમે જુઓ કે લોકો ભઈ વહેલી સવારે લોકો આપણે સવારે તમે જુઓ કે લોકો ચાર પાંચ વાગે વહેલા ઉઠી જાય, પછી લોકો એક સાથે બેસીને બધા ચા નાસ્તો કરે, પછી કેટ લોકો આપણે ખેતરમાં જાય ખેતરની જે હવા આવે ખેતરમાં તમે જોુઓ તો એકદમ સારા સારા થતો જોવાની મજા આવે પછી ત્યાં વૃક્ષો નીચે પણ બેહેવાની મજા આવે અમ ઠંડો પવન આપણને આપણ જ્યારે બી પંખા કે એસીની જરૂર નહીં પડે જાણે આપણે શહેરમાં તો જરાક ગરમી લાગે આપણે પંખોને એસી કરી લઈએ ગામડામાં તમે જુઓ કે ભાઈ તમને જરાક બી પંખાની બી જરૂર નહીં પડે તમને પંખાને બી
સાચી વાત છે ગામડામાં તો એટલી ઠંડક હોય છે કાણ કે આજુબાજુ એટલા વૃક્ષો હોય છે અહિયાં શહેરમાં તો બધા વૃક્ષો કાપીને ખાલી બિલ્ડિંગો જ બનાવી દીધી હોય છે. ને આપણને ખુલ્લું મેદાન પણ જોવા નથી મળતું, જયારે આપણે નાના હતા ત્યારે આપડે કેવું સાંજ આપડેને કે દોસ્તારો સાથે ખુલ્લા મેદાનમાં રમવા જતા રહેતા હોઈએ પણ અવે અઈયાં શહેરનું જીવન તો એટલું અલગ થઈ ગયું છે કે અઈયાં ખુલ્લું મેદાન હોતું જ નથી, બધે જગ્યાએ બિલ્ડિંગ જ જાય છે, મને આજે યાદ છે આજે મેં જયારે મારા બિલ્ડિગના છોકરાઓને રમતા જોયા ત્યારે એ લોકો અ રમતા હતા ને એક છોકરો પડી ગયો, ત્યારે એ સીધો રડતો રડતો એના ઘરે જતો રહ્યો અને પછી આગલા બે દિવસ સુધી એ આય્વો જ નઈ કે એ કેય ગયો કે હું અવે બે દિવસ નઈ આવું કાણ કે મને વાગ્યું છે મને ત્યારે આપડા દિવસો યાદ આવી ગયો કે જયારે આપડે રમતા ને પડતા ત્યારે આપડે કેવું કરતા કે રમવું જ છે બસ કઈ બી કરીને તો ત્યાં ધૂળ લગાવી દેતા કે કોઈના ઘરેથી માંગીને હળદર લગાવી દેતા ને પાછી પાછા રમવા લાગતા તો શહેર તેના જીવનમાં અન
કે લોકો ગામડામાં કેવું હોય કે લોકો જ્યારે કોઈ કોઈ પડી જાય ત્યારે આપડે પેલું ગરગથું ઇલાજ કરીએ કે ભઈ આપડે હળદર લગાવી દીએ કે આપડે માટી ચોપડી દીએ ને શહેરમાં કંઈ બી વાગે એટલે આપડે હીધા આપડે જતા રીયે દવાખાને ભલે વાયગુ એ કે ભલે ઓછું વાયગુ કે આપણે કે વધારે વાયગુ હોય આપણે હીધા દવાખાને દો દોડી ગીએ પણ પેલ્લાં આપડે ઘરગથ્થુ અલગ આપડે કરતા નથી પણ ગામણાંમાં તમે જુવો કે કોઈ પડી જાય કોઈને વાગે તો આપડે ઘરગથ્થુ એટલે જ આપડે કરતા હોઈએ કે ભઈ હળદડથી હારુ થઈ જાય ને આ અને એ વખતે એવું અતું કે ભઈ હમજી લો કે તમને કોઈ પગમાં વાયગુ હોય, તમે હળદર લગાવે એટલે તમને પચાસ ટકા જેટલું તમને ફેર પડી જાય
સાચી વાત છે કે આપડે હળદર એટલી સારી હોય છે કે અ બધી જ વસ્તુને સારું કરી દે છે, આપણી સ્કીિન માટે પણ એટ એટલી સારી હોય છે કે એ સ્કીિન પર લગાવીએ તો આખો ગ્લો જ આવી જાય છે, એટલે જ તો બધી રસમોમાં હલ્દી રસમ સૌ થી વધારે હોય છે, કે દુલ્હન અને દુલ્હાના મોઢા પર તે ગ્લો આવી જાય, બીજી વસ્તુ એ કે જયારે આપણે ગામડામાં રહેતા હતા ત્યારે આપણને એક અ હૂફ રેતી હતી કે હા ચલો આ બધા આપડા જ લોકો છે, આપ આપડે એ લોકો નીબર સાથે આપડે વાતો કરતા અ એકબીજા સાથે વસ્તુઓ આપતી આપતા લેતા કરતા કે ચલો ખાંડ પતી ગઈ છે તો બાજુમાંથી માગી લેવો અઈયે ચા પતી ગઈ છે તો બાજુમાંથી માંગી લેવો, એવી રીતે આપડે બધું શેર કરતાને એકબીજાની સાથે મદદ કરતાં, હવે અઈયાં જયારે શહેરમાં એવું થઈ ગયું છે કે બાજુમાં કોણ રહે છે તે અડધા લોકોને ખબર જ નથી હોતી, બધું શેર કરવાની વસ્તુ તો બો દૂર અઈયાં એકબીજાના મોઢા જોવાના પણ શહેરમાં બધા પસંદ નથી કરતા કે લાઈફમાં પોતાની એ ટલા એ લોકો બિઝી થઈ જાય છે કે બાજુમાં કોણ રે છે તે લોકોને એ લોકોને જાણ પણ નથી હોતી.
આ વાત તમે બ જાય છે, ગામડામાં તમે જુઓ કે આપડે ગમે તારે એકબીજાના ઘરે જઈએ તો બી તો બી એ વ્યક્તિ આપડી સાથે બેસીને શાંતિથી વાત કરે અત્યારે તો આપડે કોઈના બી ઘરે જીએ શહેરમાં તો એ લોક પોતપોતાના કામમાં વ્યવસ્થ થઈ પછી આપડે પછી આપડને એમ થાય કે ભઈ કે ભઈ આપડે કાં આના ઘરે આવી ગીયા ને શાંતિથી આવહું એમ પન આપડે ગામડામાં તમે જુઓ ગામડામાં તમે એકબીજાના ઘરે જીએ તો એ લોકો ભલે કેટલાક કામમાં વ્યસ્ત રેને આપડી સાથે એ લોકો સમય કાઢીને શાંતિથી વાત કરે આપડી સાથે
સાચી વાત છે આજ કાલની ગામડીયાની છો ગામડાની છો છોકરીઓ અને શહેરની છોકરીઓમાં પણ ઘણું ફરક પડી ગયું છે, આપડે ગામડામાં જઈએ તો કોઈ ઘરે ના હોય તો એ લોકો છોકરીઓ આપણને આવકાર કરે બેસ શાડે, પાણી પૂછે, ચા પૂછે, હવે ગામડાની જે છોકરીઓમાં એટલી સારી રીતે માણસાઈ હોય છે, નમ્રતા હોય છે, એ લોકો માન સન્માનથી વાત કરે છે જયારે શહેરની છોકરીઓમાં કેવું હોય છે કે ઘરે કોઈ નથી ને આપડે કોઈને મળવા ગયા છે તો એ લોકો શું કહી દે કે ઘરે કોઈ નથી ને એમ કરીને આપણને દરવાજેથી જ ચાલતા કરી દે છે એટલે એ લોકોમાં એ ઉત્પર થવા જ નથી દીધું કે હાં થોડી દયા અ રિસ્પેક્ટ આપવાની કે એવી રીતે એ લોકોના સંસ્કારમાં પણ ઘણા ફરક પડી જાય છે.
અને ગામડામાં તમે જુઓ કે લોકો અમુક લોકો તમે મેં જોય લું છે કે ગામડામાં અમુક સોસાયટીમાં દર મહિને એ લોકો એ લોકો સાથે બેસીને જમાય જેમ કે તમે જુઓ અત્યારે ગામ છે અઈયા નવસારીમાં દર મહિને એ લોકોનો કંઈને કંઈ પ્રોગ્રામ રાખે જેમ કે દરેક દરેક લોકો ભેગા થાય સોસાયટી વાળા પછી કોઈવાર પાઉભાજીનો પ્રોગ્રામ રાખે, કોઈવાર તમે પુલાવ પ કઢીનો પ્રોગ્રામ રાખે, કોઈવાર ખીચડી કઢીનો પ્રોગ્રામ રાખે એટલે ગામડામાં બધા સાથે બેસીને જમે એકબીજા સાથે વાત કરે સુખ દુઃખથી વાત કરે એકબીજાને હળેમળે એ એ એ લોકોનું મેઇન આપડે જોવા મળે અને જે આપ આપડે જે શહેરમાં હોઈએ તો શહેરમાં તો આપડે તમે જો કે બધા જ પોત પોતાના કામમાં બિઝી હોય બધા જ, કોઈ કોઈ ઓફિસથી નવ વાગે આવે, કોઈ ઓફિસથી દસ વાગે આવે, કોઈ આ ટાઈમે ખાય, કોઈ આ ટાઈમે ને ગામડામાં કેવુ કે એકદમ પ્રોપર ટાઈમ હાથે ચાલે, એ લગ લગભગ સાત વાગે એટલે સાત વાગે ખાઈ જ લેવાનું, નવ વાગે એટલે નવ વાગે હુઈ જ જવાનું, હવારે ચાર વાગે એટલે ઉઠી જ જવાનું, ગામડામાં એકદમ પ્રોપર ટાઈમ પર ચાલતું છે બધું જ
સાચી વાત છે ગામડા માં રહેવાનો એક ફાયદો એ હોય છે કે ગામડામાં બધા હળી- મળીને આખું પરિવાર સાથે રહી છે, કે દાદા-દાદી છે, કાકા- કાકી છે, ને છોકરાઓને બધા સાથે રે છે, હવે શહેરમાં કેવું થઈ ગયું? બધા એક ન્યુક્લિયર ફેમિલીની જેમ રેહ છે, કે મમ્મી પપ્પાને છોકરું બસ બીજું, દાદા દાદી ને એ લોકોને તો એ લોકો ઘરડા ગામમાં મૂકી આવે છે, કા તો પોતાના ગામે જ રાખે છે. એ લોકોને શહેરમાં બોલાવતા જ નથી ને, એકલા એકલા રહેેવામાં છે ને. જે ફાયદો તો છે થોડાક ઘણા બધા ગેરફાયદો એ છે કે, જે દાદા-દાદી સંસ્કાર મળે, જે લોકો થી વાતો કરવાની મજા આવે. આપણને એક હૂફ રહે કે, હા, આપડે કોઈ મિત્ર છે ઘરમાં. આપણે જેની સાથે બધું જ વાત કરી શકીએ છે. એ લોકો પાસેથી ઘણી વાર, એ લોકો ન મૂળ સારો હોય તો, એ લોકો પૈસા બી આપે છે. આપણેે બધી એ વસ્તુ કરીને મજા કરી શકીએ છીએ. જયારે શહેરમાં એ બધી વસ્તુ હોતી જ નથી, કારણ કે એ લોકો પોતાના દાદા દાદી સાથે રહેતા જ નથી. તો એ લોકોને એવું થઈ જાય છે કે, હવે ઘરમાં એ લોકો આખો દિવસ એકલા ને એકલા જ હોય છે. એટલે એ લોકો સોશિયલ મીડિયા બી વધારે યુઝ કરે છે.
સો ટકા, તમે શહેરમાં જુઓ કે મોટાભાગનો જે છે વર્ગ એ પોતપોતાને મોબાઈલમાં આપણે તમે લાગેલા હોય છે. આપણે ગામડામાં મોબાઈલ તમે ઓછો, કારણ કે ગામડાના તમે જુઓ કે એ વ્યક્તિઓ, આપણને દાદા-દાદી લોકો હોય, કે રાત્રે કોઈ આપણને એ લોકોની જૂના વાત કરે કે, અમારા જમાનામાં એવું હતું, તેવું હતું. આપણને મસ્ત વાર્તા સંંભળાવે. જ્યારે તમે શહેરમાં જુઓ કે, ભાઈ, શહેરમાં એ વસ્તુ જોવા નથી મળતી. એ વસ્તુ ખરેખર હોવી જોઈએ, જેથી નાના છોકરાઓને ખૂબ મજા આવે, જેથી એ લોકો ભલે આપણે મોબાઈલ જોઈએ, પણ પણ આપણે મોબાઈલ જોયા વગતે આપણે એમની પાસેથી આપણે સાંભળેલી વાતો આપણને જિંદગીભર યાદ રહી છે. આપણા વડીવા પાસેથી એટલે કે આપણામાં આ વસ્તુ ખૂબ જોવા મળે છે કે, ભાઈ, રાત્રે લોકો એકબીજા સાથે બેસે, સુખ-દુઃખની વાત કરે, આખો દિવસ હું કામ કર્યું, હું નહીં બધું એ લોકો ત્યારે કરે એક બીજા હાથે. જ્યારે તમે શહેરમાં જુઓ તો, શહેરમાં તમે જુઓ કે, ભાઈ, મોબાઈલમાં જ લોકો લાગેલા હોય. કોઈ બધાના હાથમાં તમે જોઓ મોબાઈલ હોય, કોઈ ટીવી જોતું હોય, કોઈ આમ હોય, કોઈ તેમ હોય.